હાલો બસ મજામાં તમે?
બસ હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે?
બસ કઈ ન હવે બચત કરવાનું બસ સેવિંગનું.
હા ચાલ સારું તમે આ સારું વિચાર કર્યું બચત કરવાનું, તો બચત કરવી તો ખુબ જ મહત્વની છે, આજના સમયમાં બચત વગર કઈ ચાલતુ જ નથી.
એ જ ને હવે કોઈ પણ જગ્યા જઓ બઉ ભાવ બઉ વધી ગયેલા છે એટલે લિમિટમાં ખર્ચ કરવું પડે. કેમકે આગળ જઈને તો પૈસા તો લાગે જ ને.
હા એ વાત તમારી ખરી, એટલે છે ને આપણે હર મહિને થોડું થોડું બચત કરી જ લેવું જોઈએ મતલબ માને મારું, માનવા આવું છે કે મતલબ આપણી આવક હોયને એ લગભગ વીસ ટકા ભાગ તો બચાવવું જ જોઈએ.
હમ એ તો તમે એ તો તમે આ બરાબર હાથથી જ કીધું. કેમકે, વીસ ટકા આપડે કરે ને તો જ આગળ જઈને વધારે બચત થઈ નહી તો પછી કઈ નહી.
હા, પણ છે ને કોલ્ ડ્રિંક વાર આમ થાય છે કે હું પ્રયત્ન તો કરું છું પરંતુ છે ને ક્યારે ક્યારે આમ થાય કે ખર્ચો કંઈક વધારે થઈ જ જાય છે. તો એના માટે કઈ હા એ જે થઈ બલે બજેટ તો બનાવીએ જ છે, પણ નહી ખબર ક્યાંથી કઈ જરૂરી ખર્ચ નવા આવી. જાય.
હમ કેમ કે આપડે ખબર જ નહી હોય કે આગળ કોઈ ખર્ચ એ એકદમ આવી જાય. હવે જો ને તમે કોઈ કોઈ વાર હવે બીમાર થઈ જાય નહી તો આપડી ગાડી નું મેન્ટેનન્સ આવી જાય નહી તો કઈ ક જવાનું પ્લાન થઈ જાય એ ખબર નહી રહે આપણેે આપે બચત કરેલી હોય એમાંથી હવે ખર્ચ કરવું પડે આ તો.
હા એ વાત તો સાચી મલે બચત કરી તો ખુબ જ જો બચત ના ને ફાયદાઓ પણ ઘણા છે, કેમ કે જો બચત કરીએ તો આપણું ભવિષ્યમાં પણ કામ આવે છે ને, અચાનક કોઈ આપડી કોઈ મુશ્કેલી આવી જાય તો જે પૈસા બચાવેલા હોય એ જ આપણને કામ પડે ને. આ બધું છે ને લોકડાઉન થી બધાને બચતનું મહત્વ સમજાયું છે, કારણ કે લોકડાઉનમાં આવા ઘણા બધા કેસ થઈ ગયા કે જેમને આમ, પૈસા બચત નહીં કરેલી એમને થોડી પ્રોબ્લેમ
એ તમને બરોબર હાથ ચ જ કીધું કેવે કેમ કે લોકડાઉનમાં બહ જ એટલા મતલબ એટલા લોકોને ખબર પડી ગઈ ને કે, બચત શું રે અને બચત કર કરીને આગળ આપડે શું મળે એ બધાને હવે ખબર. થઈ ગેલી છે.
જેી વાત બચત તો કરવી જ જોઈએ અને છે, ને આપડા બાળકોને પણ છે ને બચત કરતા શીખાડવું જોઈએ, કે તમારે કેવી રીતે થોડી ઘણી બચત પણ કરવી જ જોઈએ એ લોકોને પણ આપણે શીખાડવું જોઈએ.
હમ મે તમને સાચું કીધું કેમ કે એમને બી ખબર પડે કે ભ બચત કરીને આપણે આગળ જ પૈસા કામ આવે.
સાચું કું એટલે હું તો છે ને, અરા ઘરના જેટલા પણ બાળકો છે ને એ લોકોને એક ગુલ્લક બનાવીને દે દીધું છે, કે તમારે જેને કે આપડ ઘરે કોઈ આવ્યું હોય આપણે ક ગયા હોય ને આપણને પૈસા મળે એ નાખી દેવાના, ક્યાંક તોડણે કઈક નીચે કઈ સામાન લેવા જઈએ અને કઈ ચીલર બ એ પણ તમારે એના અંદર નાખી દેવાની, તો એ લોકોને પણ સમજ પડે કે હા પૈસા બચાવવા જરૂરી છે.
એ તો આવ તમને હાથથી કર્યું. કેમ કે એમને ભી ખબર પડી જાય કે આપડા આપણે પૈસા મળે પણ આપણે બધા ખર્ચી નાખો તો પછી આગળ જઈને આપડે કોઈ દિવસ આપડે એ આપડા પર માંગી કે ભાઈ અમને પૈસા આપતા આપને એને કે કે ભાઈ તને કોઈ દઈ ગયેલો તો પૈસા તે ક શું કાયરા તો એક કે મે . ખર્ચી નાખેલા છે. પછી એ બચત કરે તો એને આગળ જઈને જ કામ આવશે. પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય, એ બરાબરય એને કામ આવશે જ એને બી ખર્ચ માટે.
હા એ એને જ કઈ વસ્તુ લાવી હોય બચાવેલા પૈસાથી લાવી શકે છે. એને પણ સારું લાગે પછી કે હા મેં બચાવેલા અને હું લા લાવ્યો અને હા અને છે બાળકો ના શિક્ષણ અને પરિવારની આપણી જરૂરતો હોય ને એ એટલે આપણે બચત તો કરવું કરવું જ જોઈએ.
હમ એ તો છે જ કેમ કે હવે બાળકોને જો એ કોઈ કેટલી વાર પેન્સિલ પેન એને પોતે જ સ્કૂલ માટે કમ કઈ લાગે તો એ એના પૈસા થી જ લઈ લે પછી એમ આપડે ઘરમાં કેવી નથી. એવું બચત રહે તો.
કે મ છે ને આપડે નાની નાની બચત તો છે ને આપડે કરવી જ જોઈએ કારણ કે છે ને મારા મમ્મી કેહે છે કે છે ને બૂદ બૂદ થી સાગર ભરાય તો આપડે છે ને આમ નાની નાની બચત કરીશું ને તો સમય જતા મોટી રકમ બન જાય એની અને બિનજરૂરી ખર્ચે આપણે ટાળવા જ જોઈએ.
ખર્ચમાં બો વધારે ખર્ચ થઈ જાય કેમકે આપણે ખબર જ નહી હોય કેટલું ખર્ચ થવાનું છે અને આપણે પૈસા ભરતા જ જાય ભરતા જ જાય પણ એ ખર્ચ થત
હા એજ એટલે છે ને આપણને . તો જોને બેંકમાં પણ સારો ઇન્ટરેસ્ટ મળે છે એસઆઈપી છે એ છે તો એમાં પણ આપણે આપણું ખોલી રહેવું જોઈએ.
હમ એ તો છે જ.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
પણ તમને શું લાગે આ એસ પીનો એનો કઈ રિસ્ક રે કે નહી રે
ના મને ના એવું નથી લાગતું એના અંદર તમે મહિનાની તમે નક્કી કરેલી રકમ ભરો તો વરસ જતા તમને એનું સારું ઇન્ટરેસ્ટ પણ મળે છે.
હમ્મ અને એવું કઈ વાર થઇ જાય ને કે એ ફ્રોડમાં ભરાઈ જાય એવું કઈ.
ના મને મતલબ મને ત્યાં સુધી ધ્યાન છે એવું મને નથી સાંભળ્યું છે મતલબ એસઆઈપી દ્વારા છે ને દર મહિને જ ને આપોઆપ રોકાણ થઈ જાય આપણું જેથી બચત કરવાની અ આપણને સારી આદત પડી જાય કારણ કે આપણા અકાઉન્ટમાંથી પોતે જ ત્યાં ટ્રાન્સફર થઈ જાય.
ઓ મતલબ ઓટોમેટિકલી આપણે જેટલા અમાઉન્ટ લીધેલી હોય એ ઓટોમેટિક એ તેમાં ટ્રાન્સ
થઈ જાય જાણ કે. તમે દર મહિને બે હજારની તમે બચત વિચાર કરો છો તમે એસઆઈપી ખોલાવી છો તો હવે તમે ભૂલી પણ જાઓ ને તો પણ તમારા ખાતા જોડે લિંક હોય એટલે તમારા ખાતામાં ત્યાંમાંથી પોતે જાતે જ કપાઈ જાય.
હમ એ સારું છે પછી પછી આપડે ખબર નહ હોય તો પણ એમાં પૈસા. જતર હોય તો આપડે.
હમ જો હા મતલબ જેમ કે છો હું તમને એક વાત કું છ બે હાજાર. ત કરીને તો બે હજાર તમે એસઆઈીમાં મકો ને તો લગભગ પંદર વર્ષ સુધી અગર તમે એનું રોકાણ કરો તો બાર ટકા એનો વાર્ષિક રિટર્ન મળે. તમને એટલે કુલ છે ને અ કેટલા લાખ થાય તમે ભણો ને ત્રણેક લાખ જેટલા તો થતા જશે ને.
હા થઇ જ જાય.
હા તો એટલું તમને મળે તે સારું ને.
હા એ તો સારું છે પછી.
એટલે એ પણ છે ને સારો વિકલ્પ છે.
હ અને બચત બી થઇ જાય. પરથી ઇન્ટરેસ્ટી મળ લી જાય.
હા. એટલે મને મારા ખ્યાલથી એમ છે કે ચાલો સારો વિકલ્પ છે કે આપણે થોડી થોડી અ કરી દઈએ. અને તમે છે રિની. ની વાત કરતા તને એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે ને એ શેર બજાર ના કારણે કદાચ એક. થતું હોય છે ના મતલબ વધઘટ.
હમ કેમકે મેં એક માર ફ્રેન્ડ જ કેતો હતો. કે ભાઈ મને બહ. લોસ થઈ ગયો મેં એને પૂછ્યું કે ભાઈ તું શું કરતો મે એ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ એવું કઈ કીધીલ એ.
હા એટલે છે ને લાંબા ગાળા સુધી નથી કરવાનું મતલબ મેક્સિમમ તમે અગર મ્યુચ્યુઅલ ફંડમાં તેમ કરો છો તો પાંચ વર્ષ સુધી મતલબ બરોબર છે એનાથી વધુ લાંબુ નહીં ખેંચવાનું એને.
હમ અને એમાં બી બધું નોલેજ રહેવું જોઈએ એવું મને લાગતું છે.
હા એ જે આપણને જેને નોલેજ હોવું ખુબ જ જરૂરી છે આવા બધા આમાં પૈસા મૂકો આપડે ભલા એસઆઈપી હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય નોલેજ બધી માહિતી લઈને જ આપણે એમાં પૈસાનું રોકાણ કરવું છે. જોમ હા. રજું. અને છે ને, મેં તો શું કરું છું હવે કે મતલબ મને મહિનાના જે પૈસા મળે છે ને. ઘરખર્ચ માટે કે ગમે એમાંથી છેને હું અમુક પૈસા છે ને પેલા જ સાઈડમાં મકી દઉં અને હું ભૂલી જાઉં ભૂલી મતલબ એને યાદ પણ નથી કરતી. હું બનતી કોશિશ મારે એજ પૈસામાં મારું ચલાવવાનું ટ્રાય કરું કે ચાલ મારો આ મહિનો આમાં વીતી જાય આમ કરીને પણ નહી થાય તો ઠીક છે હું બહાર કાઢું છું બાકી મારી બનતી કોશિશ આ જ હોય કે મારો અ.. અ ફો ટુ ફિફટી પરસેન્ટ હું બાર કાઢી દઉં છું
મતલબ તમે સેવિંગ કરવાનો પ્લાન કરતાં જ છો
હા થઈ જ જાય છે મારું પ્લાન તો એ જ હોય છે કે હું કરું પણ છે ને દર મહિને કંઈ ના કંઈ નવું આવી જાય છે કે મારા જે બચાવેલા પૈસા હોય એ પણ મારે કાઢવા પડે પછી બાર
તો એ બધ એ મારું બી એવું જ છે કેમ કેવું કરું પ્લાન કે ભાઈ થોડાક તો બી બચવા જોઈએ નેક્સ્ટ મન્થ માં આપણે રહેવું જોઈએ કે ભાઈ પે પાછળ ના માસમાં આપડે કેટલા બ ચલા આ નેક્સ્ટ મંથ માં આપણે વધારે કામ આવશે ઉલ્ટા આ ગણા એમાં નાખું.
ના ખુબ પડે સાચું કીધું, હું તમને એજ કેવાની હતી કે હું આમ મહિને તો ખુશ થઈ જાઉં કે ચ આ મહિને મેં, મતલબ એક ઉદાહરણ કે મેં ચાર હજાર બચાવી દીધા ચાલો, પણ એ ચાર હજાર મારા આવતા મહિને ખર્ચ થઈ જાય.
હ તે જ નહી અને એ
આવી જ જાય.
ચલો એ વચમાં જ થ જ જયારે આપડું મંચ એન્ડિંગ આવે છે જ ને એમાંજ લાસ્ટમાં બે ત્રણ દિવસમાં જ કોઈ ખર્ચ આવી જાય. આપડ ખબર ભી નહ હોય, આપડ હેપી રહ કે ભાઈ ચલો આટલો બચેલો છે મારો બે હજાર ત્રણ હજાર વચ્ચે આ મન્થ ન આપણે આ નેક્સ્ટ મંથમાં કામ આવશે. અને એવો ખર્ચ આવી જાય તો પછી પાંચસો હજાર પચે પ સમાંત.
સાચી બ સાચી કીધી વાત મારી જોડે પણ ઘણી વાર થઈ જાય છે, કોઈ વાર ગાડી નો ખર્ચ આવી જાય, તો ઘણી વાર કઈ બીજો ખર્ચ આવી જાય.
એજ નહી કોઈ કોઈ વાર તો હવે જો તમને ગાડીનું કીધું તો કોઈ વાર ટાયર પંચ થઈ જાય એ તો કઈ નઈ ચાલતું જ ર પણ એક દ્વારદમ બહુ મોટો ખર્ચ થઈ જાય કોઈક વાર વધારે પંક્ચર થઈ ગય હો તો
હા હા એ વાત તમારી ખરી કીધી, કઈક ને કઈ મતલબ ખર્ચો ચાલતો જ રહે છે, કરેક વાર ફ્રેન્ડો સાથે ટ્રીપ નું પ્લાન બની જાય આપણે કેટલા મહિના સુધી રોકવાના.
હા એ તો છે જ ફ્રેન્ડ બી પછી બોલે કે ભાઈ તમને કહો કે તમે આ. આવાનંદ પછી નહી કહી દે તો ફેન્ડ બી પછી ગુસ્સો
હા, એજ-એજ-એજ એક મહિનો ટાળીએ બે મહિના ટાળી પછી એવાર મહિનો આવી જ જાય કે ત્રણ મહિનાના બચેલા પૈસા એ ટ્રીપમાં પણ ઘટી જાય છે.
એજ ને.
હમ બ તો પણ આપણે થોડું-થોડું તો સેવિંગ કરવું જ જોઈ છે એટલે છે ને હું પણ આજે તમે મેં હમણાં કીધું ને એસ આઈપી છેાય મ્યુચ્યુઅલ ફંડ છે. એની મેં પ્રોપર માહિતી લઈને હું વિચાર કરું છું કે એમાં પણ મારું અ કરાઈ દેવ કે ચાલો એ બહાને થોડા ઘણા તો પૈસા ભેગા થશે ને. હા, એમાં તો કોઈ ઓપ્શન જ નથી. નથી મળવાનું એમાં તો જવાના એટલે જવાના જ.
હા એ મારે બી હ જોવું પડે મેં બી માહિતી કરી લઈશ બધી પછી કરું એવી એસ આઈ પી માં કેમ કે આ તો ખર્ચા થતા જ રહે આવા જોયે તો
અને આપણે બેંકમાંથી પોતે જ કપાઈ જાય એટલે એ પણ સારું મહિનો સ્ટાર્ટ થયો અને કપાઈ ગયા. તને આપણને ખબર પણ હોય કે ચાલો જતા રએ ને હવે આટલામાં મારે ચલાવવું છે.
હમ્મ એજ ને અને મેં એવું પૂછતું હતું કે હવે જો હવે બેંક કુમા આવીશ શેષ રકમ નથી બરાબર અને એસઆઈપી ન તો પછી કટ થાય કે પછી નની કટ થાય એ કઈ ખબર નહી પડતો હવે
થી કટ થાય ને પછી આપણને કદાચ મેસેજ વગેરે એવું કઈ આવે છે.
તો
હા-હા કદાચ કદાચ લાગે છે મને પણ એટલી માહિતી નથી પણ લાગતા તો હ તે જ નેના
હમ કેમકે હે લગભગ હપ્તા જેવો જ થઇ જા
હા-હા-હા-હા એવું જ. થતું હશે.
જોઈએ હવે.
હા જોઈએ ચાલો તમે પણ એના વિશે કઈક માહિતી જોજો અને પણ આપજો ઠીક છે. ચાલો. મતલબ તમને પણ આસઆઈપી અને મ્યચ્યુઅલ. ના વિશે કઈક માહિતી મળે તો મને પણ જણાવજો અને હું પણ એમાં છે. પૈસા નું રોકાણ કરીશ.
હા હા એવું જો કઈ માહિતી થ હશે ને મને તોમે તમને સાાચું કેવા પછી તમે કે મને કેવો પછી આપડે બેઓ કરી લેવાય ને
હા ઠીક છે ચાલો મળીએે હા ને ચાલો હા.